જોઈને જમતી
કઈજ ની રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેઠો હતો ભીલાડ પહોંચો જસ્ટ
જમી લીધું
હા જમી લીધું તું જો શું છે, જે શું છે, જમવામા?
રોટલી, શાક
ઓકે ઓકે
તે શું ખાધું
મેં રોટીશા છાસ ખાયને
શું હતું શાક?
ફણસ
હે
ફણસનું
ડેડીએ બનાવ્યું.
મમ્મા
મમાએ બનાવ્યું ?
કેમ છે ઘરે બધા સારા?
સારા છે બધા
ક્યાં જાય છે?
મેં મહેસાણા
એ શું છે તે મને મોકલ્યું હતું.
હા.
તે મને ફોટો મોકલ્યો છે એનો.
એ ત્યાં જ છે સેન્ટ્રલ છે, ત્યાં વાળીનાથ મંદિર છે રબારી સમાજનું.
ત્યાં એક્ઝામ રાખી છે, ત્યાં બધું લાઈબ્રેરી એવું બધું છે, એક્ઝામ મેરેટ એમાં પાસ થઈ જઈ એ તો, ત્યાં ફ્રીમાં લાયબ્રેરીમાં વાંચવા માટે આપે છે ત્યાં સંસ્થામાં.
અચ્છા.
દોઢસો છોકરાની જગ્યા ખાલી છે.
ત્યાં એક્ઝામ ફ્રી આપવાની છે?
શુગને
એક્ઝામ ફ્રી માં આપવાની છે?
હા
મેં પોતે ભૂલી ગયો હતો અચાનક યાદ આયુ તો, તો હમણાં નીકાળી દઉ ને નહિ તો સવારે આઠ વાગે નહી નીકળતા.
હમ્મ, કેટલા વાગે છે એક્ઝામ?
એક્ઝામ કાલે દસ વાગે છે.
પહોંચી જશો?
આરામથી પહોંચી જઈશ.
એ જઈને ક્યાં હમણાં?
ત્યાં જ મંદિરે છે ને, બધી રહેેવાની સુવિધાઓ.
એ સ્ટુડન્ટ તો છે જ ઓલરેડી હમણાં અડધા તો પહોંચી ગયા હશે કાલે એક્ઝામ છે એટલે.
તે વાંચ્યું શુ?
હવે એ જ તો લાયબ્રેરીમાં વાંચતો હતો.
હમ્મ.
લાયબ્રેરીમાં જ તો વાંચતો હતો એ બધું મિક્સ જનરલ.
એટલે હમણાં તું લાયબ્રેરી જઇને વાંચતો હતો એનું વાંચતો હતો?
જનરલ મિક્સ હતું, કન્ડક્ટર નું ને એક્ઝામ નું ને બધું.
એટલે આમાં કેવા સવાલ પૂછે છે?
લખેલો તો છે જો ને અંદર વિષય બી લખેલો છે ક્યાં વિષયમાં કેટલું પૂછાયુ છે એ બધું.
એ બધી મને નહિ ખબર.
ફોટ ફોટો પણ કે ગણિત, રીઝનિંગ હું ગોળ એવું બધું લખેલું છે નથ લખેલું.
હા એ તો છે જોયું.
હ તો બસ એટલે એટલા મા નું પુછાશે બધું.
એટલે આ બધા સબ્જેક્ટનું પૂછાશે એવું.
હા.
તો કંઈ વાંચ્યું? હેલો.
અચાનક યાદ આયું મને બે ભી ભૂલી ગયો હતો પરીક્ષા છે શનિ કાલેમ.
એટલે રવિવારે હોય.
હા રવિવારે એક્ઝામ રાખી છે. રવિવારે મોસ્ટ ઓફલી કોઈ બી વિદ્યાર્થી ફ્રી હોયને કોઈ એક્ઝામ ના હોય એટલ. કોઈ બાર તૈયારી કરતું હોય તો રવિવારે રજા હોય તો એક્ઝામ આપી ને જઈ શકે ને.
મને તો ખબર જ નહી તા મને કીધું છે ને તું આ એક્ઝામ ના માટે.
ભૂલી ગ્યાતા નહી કીધો ના.
ના નથી કીધું મને શ્રીફ આના માટે કીધું હતું. ઓલું કંડક્ટર વાલું હતું ને.
ભૂલી ગયો હશે તો ન નહી કીધું હશે મને લાગ્યું કીધું હશે મેં. હ કી કીધા આન એક્ઝામ છે એવું નહી કેવાનું એ બને જ નહી. પછી ભૂલી ગયા હશો તો યાદ નથી.
એ છે.
બસ
હમ. પછી આવશે ક્યારે?
મંડે.
હમ.
મંડે.
એટલે મંડે ટ્રેનમાં આવશે કે પછી મંડે અહિયાં આવશે.
મંડે ટ્રેન મંડે ટ્રેનમાં ને એટલે સન્ડે નીકળી જવા મંડે આવવા.
છે એટલે અહિયાં પહોંચી જશે આમ ઘરે.
હા મંડે પહોંચી જઓ ઘરે સાત આઠ ઓગસ્ટ છ સાત ઓગસ્ટ સુધી.
ઓકે.
હમ.
બધું લીધું છે ને બરાબર.
હમ હમ.
વેરી ગુડ.
મહેસાણા સાડા આઠ વાગે ઉતારશે મહેસાણા થી ઊંઝા જવાનું. આ તો મહેસાણા થી ડાયરેક વિસનગર ની બસ પકડી સ તો સીધું ત્યાં મંદિરે.
આ વાડીનાથ મંદિર પાસે.
હા.
હમ.
જ
વાળીનાથ ના દર્શન પણ થઇ જશે
હમ હમ શંકર ભગવાન નું મોટું મંદિર છે અને તે
હમ નાજ તો ગઈ નથી
સેકન્ડ નંબર પર છે ગુજરાત માં ફર્સ્ટ નંબર પર બનાવતા હતા પણ પછી બધા એ કીધું કે ફર્સ્ટ પહેલા થી સોમનાથ છે તો સોમનાથ જ રહેવા દો ફસ્ટ બીજું મંદિર ના બનાવો એમ
હમ
તો પછી સેકન્ડ પર લઈ જાવ એને બાકી ફર્સ્ટ પર બને ને એટલું મોટું મંદિર ને શિવલીંગ ને બધું
બનાવતા હતા
હા બટ સોમનાથમાં તો સ્વયંભૂ છે ને
હમ
પ્રથમ જ્યોતિર્લિંગ
હ સેકન્ડ સો
સોમનાથ માં છે ને જે મંદિર જે મેઈન મુખ્ય મંદિરને એ મંદિરના અંદર જે શિવલિંગ છે ના
હા
એ આવું મેં સાંભળ્યું કે તે અસલી વાલુ નથી અસલી વાલુ જે શિવલીંગ જે મુખ્ય એ મંદિર ના સામે છે. બીજું મંદિર નાનુ એવુ
શું છે?
શિવલિંગ છે ને મુખ્ય શિવલિંગ
હા
એ એ સોમનાથ મંદિર ના સામે એક બીજું મંદિર છે. એમાં છે. મે તેને હાથ પણ લગાવવા દઈ પૂજા ભી કરી શકી સોમનાથ મંદિર માં તો પૂજા નહીં કરવા દે ને કોઈને હાથ પણ નય લગાવવા દે ને
નહી
હમ એ બીજું શિવલિંગ
હોય હશે મને ખબર નથી હોય શકે
મને પણ હમણાં હમણાં જ ખબર પડી પહેલા નથી
ઓકે ઓકે
શું કહેતો હતો તું?
મને નઈ ખબર એમ કહુ છું.
નહી વાડીનાથ વાળું શું કહેતો હતો?
શું વાળીનાથ વાળુ?
કંઈક બોલતો હતો
નહી મને નઈ ખબર
ઉજ્જૈનમાં પણ એવું જ છે. જે મુખ્ય શિવલીંગ છે ને જેની પૂજા કરે ને બધા સામે તે મુખ્ય નથી બીજો જે મેેઈન છે ને અંદર છે. એ પૂજારી લોકો જ પૂજા કરે
અચ્છા એવું
હમ પહેલા મૂખ્ય જ હતો પણ જયારે અંગ્રેજ લોકોએ ત્યાં બધું તહેસ નહેસ કરી નાખ્યુ ને મંદિર એવું તોડીને
ત્યારે લોકો એ તને છુપાડી મૂકેલ અંદર પછું બધું સરખું થય ગયું ત્યારે પાછો છુપાડેલો બહાર
હા હા
પછી તે અંબક કેશવર માં પણ હમણાં થયું જોયું તે ન્યૂઝમાં
ના મેનાથ જોયુ
ત્યાં પણ હમણાં ફરીથી કે ખોદ કામ કરતા જા ને બનાવ્યા કરતા નવું મંદિર ફરી થી તી હમ્મ કરે આમે ખોરતા ખોરતા અંદર નીચે પતું ના અંદર
હા હા
તે બહુ જૂનો છે કેટલા વર્ષ જૂનો એવું બધા કેતા છે કે એ પેલા જયારે અંગ્રેજ લોકો એ આવીને મંદિર પર ચઢાઈ કરેલી ને ત્યારે ત્યાંના પૂજારી હતા ને ત્યાંના તે લોકોએ નીચે છૂપાઈ મૂકેલો હશે
ઓકે ઓકે
હા હા કર્યો હશે સેફ્ટી માટે
ઊંધું હતું ને પાણી નું એના નીચેથી થી મળ્યો સફાયદ
હા હા
તું સોચ કેટલા વર્ષથી તે પાણીમાં તેને કઈબી નહીં થું
પાણીમાં કઈ નઈ થાય ને ઓરિજનલ તો ઓરિજનલ જ હોય ને-
હમ્મ ઓરિજનલ પથ્થર નું હોય છે ને એટલા જેવું ને એવું
હમ્મ
કેવો છે વરસાદ ત્યાં
નથી હવે ત્રણ દિવસથી તો હમણાં તો તડકો છે વરસાદ એવું તો નથી
હમ્મ અહીંયા પણ નથી વરસાદ આવ્યો હતો મોર્નિંગમાં થોડા વાર આવ્યો પછી તડકો મૂક્યો